હલો હા મિત્રો કેવું છે.
સારું છે તમાર કેવું છે તબીત પાણી
સારું જ છે. તને યાદ પણ નહી કરતા
યાદ તો હવે તમે કરો તમે કરી
હા એ વાત સારી છે. મેર તમારો જો ફોન નહીં આવ એ માટે ફોન કર્યો હતો.
હા
હા
શું કેવો તમારા બીજા ફ્રેન્ડ કેવા છે.
કઈ નઈ બધા સારા જ છે એમ કોઈ કોઈ એમ થોડા અમુક ફ્રેન્ડમ આપણને એટલો સપોર્ટ નથી કરતા
હા
હા પણ એમ તો બધા કરે જ છે, ફ્રેન્ડ આપડે કોલ કરી કઈ પણ કામ હોય તો આવી જાય છે, એક ફોન પર એ માટે આપણે એમ તો બધા સારા જ જાખી છે. હા એમ એવું છે, એમ કોઈ કોઈ મિત્ર પણ એવા પણ છે, કે
જેટલા મિત્રો આપણને સારા આપડે તેને સપોર્ટ કરુ છુ. તે મિત્ર આપણને સપોર્ટ કરશે ઘણા એવા મિત્રો પણ છે, કે જે આપડણે કઈ બી કામ સોપ્યું હોય તો તે તરત કરી દે છે.
હા એજ કવાનો મતલબ મારો
આપણને કઈ બી જરૂર પડે તો એ કરી દે જેમ કે પૈસા છે બાઈક છે એ ઘણી બધી
સારા કામોમાં આપણને શબત કરે છે.
હા
હા એમ હા બોલો ક
શું કેવો બીજુ મિત્ર જો આપડે સારા મિત્રો સાથે રહેવું જો ખરાબ મિત્ર સાથે મિત્રતા ના કરવી
હા સારા મિત્ર હશેને તો આપણ સારા માર્ગ લઈ જશે અને ખરાબ મિત્ર હતા સિગરેટ દારૂ વગેરે ગાંજા વગેરેમા આપણને પાડી દે છે. એ માટે આપણે હા નરશા કરતા માણસથી દૂરે જવું જોઈએ હંમેશા
હ હા
હંમેશા સારા વ સારા દોસ્ત બનાવશું ને આપણેે તો સારા રશુ
હા
કારણ કે આપડે તો ઘરના આપણને સપોર્ટ કરશે કે હા સારા મિત્ર હા સારા મિત્ર સ રતો છે, તો સારુ કઈક કરશે નવુ એમ
હા
હા એજ કેવાનો મતલબ મારો
જો તે આપણને સપોર્ટ કરતા આપડે બી મિત્ર ને આપડે પણ સપોર્ટ કરવો જોઈએ.
હા
કઈ એની જરૂર પડી હોય.
હા આપણે આપડે આપણા મિત્રો સપોર્ટ કરતા જ છે. અને તમે જોઈ લ લો એમ. તમે ફોન કરો તો મે પણ આવી જશ તમે મેં ફોન કર્યો તમે પણ આવી જાય છે. એમ આપણા જેવા સંબંધ બધા ના રહે તો સારું ર કેમ કે આપડે કોઈને ખોટા માર્ગે લઈ જતા નથી. ત તમે પણ મને ખોટા માર્ગે લઈ જતા સવ હશે.
હા.
હ હંમેશા સારા માર્ગે આપડે તમે લઈ જાય છે હું પણ તમને લઈ જમ છું. કોઈ દિવસે હે. હા એમ એમ નથી કે આપડે કઈ ખોટું કર્યું છે.
હા.
હા એજ કેવા માંગુ છુ મેં.
ઘણા ઘણા એવા જ લોકો છે કે જે મિત્ર સાથે રહીને કેટલા ખરાબ પણ બની ગયા છે કેટલા સારા પણ બની ગયા છે કેટલા ખરાબ માર્ગે નીકળી ગયા છે કેટલા સારા માર્ગે નીકળીયા છે.
મિત્રો સારો હશે તો આપણે પણ સારા જ હશું.
હા જો કોઈ માણસ બગડેલો હશે ને તો તેમનો મિત્રો સારો હશે તો તે સારો પણ થઈ જશે. ને કોઈ જે કોઈ સારા હશે તો તે ખરાબ પણ થઈ જશે.
હા એ એ એ જ અહીિયાં આપડા બાજુ ચાલે છે મોટેા માર્ગે.
હા.
હા. એમના માટે કઈક કરવું પડશે આપડે.
એમના માટે તો આપણે શું કરી શકીએ.
હા પણ એમ જે. સારો વ્યક્તિને તેમને કેહેવું જોઈએ કે હા તું આની સાથે ન રે ને તો તમને બગાડી નાખશે એમ. પણ જો સારો વ્યક્તિ. આપોઆ જાણી જાય કે હમાં મે આ દોસ્તીમાં. પ્રોબ્લેમ છે એ તો વયમ. સારું રહેશે તો એ સારી રીતે રહી શકે અને એમ બધી જ રીતે સારું રહે.
હા.
હે એમ કે હમાં બુછુંમાં. એટલે બધું સારું જ રહે.
હમ. લાગતો એવા લોકો છે જો મિત્ર આપણા મિત્રો ના જો જે મિત્ર છે આપડો તેના ઘરના આપણને ઘરનો. છોકરો છે એવું જ માને છે એ આપણા ઘરના બી અનેને આપડો છોકરો છે એવું જ માને છે.
હા એમ કારણ કે જાણે છે ઘર ના કે આ છોકરો સારો છે અને મારો છોકરો એના સાથે રહેશે બગડશે નહીં. અને એમ સારી સારી જ પેલું પ્રેરણા લેશે એમ. એ માટે આપણના ઘરના બી આપણને ના નથી કરતા. આપડે રાતના ગયા કે અહીં સાથે ગયા છી. આપ ઘરના પાછા કોલ નથી કરતા કે દીકરા તું ગાર હોવાનું આપડે. ખરાબ લોકો સાથે જાાવ તો ઘરના બી જાણે છે કે હા ખરાબ છે એટલે કઈ ઊંધું કર્યું હશે. એ માટે આપણને થોડી થોડી વાર ફોન કરે છે. એટલે હંમેશા આપડે સારો વ્યક્તિ જોડે દોસ્તી કરીએ, તો સારું જશે. આપડે લોકોને કેવાનું કે, હા આ સારો વ્યક્તિ છે એની સાથે ત દોસ્તી કર, તો સારું રશે. કોઈ ખરાબ રસ્તે ગયા હોય ને? હા! તે તો સારું રહે છે.
હા! જો જેટલો ફ્રેન્ડ આપણને સારો મળશે. એટલું સારું જો એ ફ્રેન્ડ. જે આપણને એ ધંધો કરતો છે. તો આપણને એનો ધંધો પણ શીખવશે. એ અગળને આપણે એની સાથે સાથે આગળ લઈ જવા પણ મશે. જો કઈ નોકરી કર. તો સધી નૌકરી કરવા પણ કેસે
હા એ નોકરી સારી હશે તો કેશે જ. અને એ કઈ બિઝનેસ કરતો હશે તો, બિઝનેસ માં બી આપણને થોડોક. એનીથી જે મદદ થતી હશે ને એ કરશે આપણને.
હા!
એવું નહી કે મદદ નહી કરશે એમ. બધી જ રીતે આપણને સપોર્ટ કરવા એ રેડી રહેશે.
હા!
બધું માં એમ.
જેટલી મિત્રતા સારી એટલું સારું.
હા! એજ કેવા માંગુ છું.
હા! હંમેશા મિત્ર નો સાથ આપવો જોઈએ જો.
હા! સારા મિત્ર પણ
હા! સારા મિત્રો ને ખરાબ મિત્રો સાથે આપડ મિત્રો તો કરી જ નથી. મિત્ર તો કેવાય જ નહી.
હા! સારા મૈત્રી અને. સુખ દુખ માં આપણેે બધાને સાથ આપવા જોઈએ. અને કઈ બબલ બીજો મિત્ર કરાવે. બબાલમાં આપને તમને છોડી જાય તો તેમને બધું. હંભળવા પડે એમ એવું કરવું નહી જોઈએ હંમેશા. હમ્મ સારા માર્ગ પર લઈ જાય તને મિત્ર અને. ખોટા માર્ગ પર લઇ જાય તેને દુશ્મન કહેવાય છે.
હા! હંમેશા આપડણે મિત્ર ને સારા માર્ગે જ લઇ જવાો જોઈએ. આપડો મિત્ર હોય તો તે સારા માર્ગે જ લઇ જવા જોઈએ.
હા! એમણે આમ આપણે બધાને જ સારા માર્ગ લઈ જવા જોઈએ. કારણ બગડેલા વ્યક્તિને આપણેે સુધારવાની કોશિશ કરવી હો. પણ તે સુધરેજ નહી તો આપડે તેનાથી દૂર થઈ જવું જોઈએ કારણ પછી.
હા!
હા! તો આપણ આપણને પછી, થોડીક એવું સંગત લાગી જાય છે પછી.
હા!
હા! એમ એક.
જેવું મિત્ર કરે છે. જો આપડો તો મિત્રો હશે ને જેવું એ કરે છે. તેું જ આપણને બી કરવાનું પ. મન થયા કરે છે એટલે આપડે બી એ ધીરે ધીરે એની સાથે લાગી જાય છે આપણને
આપડે એમ તમે સમજી ગયા અમે શું કે માંગુ છે. એકબીજાની વાત મિત્ર જ સમજી શકે છે. ઘરના કરતા મિત્ર પહેલા સમજી શકે છે.
હા! એ મિત્ર ની આપડે સુખ દુખ ની બુધી વાત સાંભળવી જોઈએ. જો જે જે, મિત્ર છે એ મિત્ર જે વસ્તુ. મિત્રને કહે છે. કે એ ઘરે નહી કહી શકતો.
હા! એ મિત્રો બધું સમજે કે. હા આને આ પ્રોબ્લેમ છે. તો એ તે હિસાબે ઘરના સાથે આપડા સાથે વાત કરીને મનાવી શકે છે. વાત નો સોલ્યુશન પણ લાવી શકે છે.
હા!
હા! એજ કેવા નો મારો મતલબ.
હા
એમ સારા એમ કામ કરશું તો આપણને લોકો આપણને કેહેશે કે હ અની સાથે હશે બગડશે નહી
હા
હા એમ અને જો ખરાબ સાથે રહેશું ને તો આપણને ગામના લોકો અને ફરિયાના લોકો પણ એમ એમ કેશે કે હા આની સાથે ફરસ વશે બગડી જ જશે. અને આપણેે એ વાત લોકોની સાચી છે, કે આપડ સારા પેલા લોકો સાથે રશું તો બગડી જ જશુ એમ
જો આપણને લાગવું જોઈએ કે મિત્ર આ સારો છે કે હા એ સારો છે, તો આપડે એની સાથે ફરું છે, ગામના લોકો ની વાત નઈં સાંભળી છે.
હા એ એ વાત અમારી સચ છે પણ લોકો આપણને કહે છે, કે આપડા ગરના ને કહે છે આપણને તો આપણ ને નથી કહેતા
હા
આ મિત્રો સારા નથી ફરવા ના દેવો સારા વ્યક્તિ જો આપડે ફરતા હશે, ને તો પણ એ લોકો એમ કહેશે કે હા આવું ના કરો એમ
હા
હા એ માટે મેં તમને કહું કે આપડેમ હંમેશા સારા વ્યક્તિ હા
ગામના ઘણા લોકો છે કે જે મિત્રતા તોડવા માટે છે.
હા
આ ખરાબ છે આ સારો છે.
હા એજ કવા માંગુ છુ, મે
ને પોતાના છોકરા ને જોતા નથી એ પોતાનો છોકરો કેવો છે.
હા હા કંઈક સારું કશું તો આપણને બધું સારું જ પ્રાપ્ત થશે.
હા.
હા એ માટે આપણે એમ સારા વ્યક્તિને મળીને બધું કરવું જોઈએ.
હા
તેમ બધું સારુ જ રહે છે.
હા
અને એમ હમણાં એમ હમણાં બારિશનોો સમય છે, એમ આપડ ફ્રેન્ડ પર કાર હશે એટલે તમારી પર કાર છે. તો મેં ફોન કર્યો તમે કેમ આવી જાયશે એક કોલ પર એવા મિત્ર રાય કારણ કે એમ મુસીબત માં પડેલા એને ના આવે ને ના પાડી દેવાી ના રાખાય હા હા હા એક કોલ પર આવી જવા જોએ એવા મિત્ર કઈ બહાર ના કાઢે એમ ઘરને કેહેતાય છે, રાતના નીકળ તો પણ મિત્રો ગરધાને એ સમજાવીને પણ આવે છે. કે્યા મારો ફ્રેન્ડ થોડીક તબલીક માં છે, મારે જવા પડશે
હા, તો ઘરના એની પાતે જા ના પણ નથી પાડતા
હા એમ હા સારો હોય, તો હા એમ મારો એક હર્ષકને ફ્રેન્ડ છે, બીજો એમ તમારથી પણ તમ ઓળખતા જશે. હા તો ભો એમ છોકરો સારો છે, એમ પણ થોડી કોઈ વાત નની કોઈની વાત નથી માનતા આમનેમ બાઈક ને એવું ફાાસ ચલાવે છે એમ બધું છે થોડીક એમ તેને મેં સમજ્યા માંગુ છે તે સમજતો પણ છે. એટલું બધું નથી સમજતો કે હા મારે આ કરવું જોઈએ છે. અને ખોટા માર્ગ પર જાય છે થોડોક એને સુધારવાની મારી પૂરી પૂરી કરશે અને સુધરી પણ જશે એની વાતમાં ગેરંટી લઉ છુ.
હા જો સુધરી જાય તો સારુ આપડે સુધરવાનો ફૂલ પ્રયત્ન કરવો જોઈએને
હા હા હા અને એ થોડું વ્યસનભી કરતો છે. હા એમ, એ થોડું વ્યસન ભી કરતો છે.
હા
એ પણ, એ પણ એ છોડી દેશે, એની વાત ગેરંટી લ્યો છો, એ એને બ બહુ બધુ વધારે પતરું પતુંમાં ઘૂસ સી ગયો તો, પણ હવે થોડો બહાર નીકળી આવ્યો છે, હા હ એ પોયરા એમ બધી રીતે સારો છે, એમ બધુ માંથી બહાર નીકળ આવ્યો છે હવે.
હા
હા, એજ કેવા માંગુ છું મેં.
હમ્મ
ને એવું કઈ નહી, પણ એ પોયરો આમ થોડું એમ, છોકરીમાં બી બગાડી પડ્યો તો એમ, ધીમા આપડે એમ નથી કેતા તમે ના પડે એમ, વળી કોઈથી એવું, એ પ્રેમમાં કઈથી બોલાતુ નથી. હા, એહોની જિંદગી, પણ આપડે એટલું કેવાનું કે હા સારી
હમા, અમારો પણ એક ફ્રેન્ડ હતો, જે ઘરના એ પકડી પાડ્યો તો એને.
હા
ફરીયા વાળા એ પકડી પાડ્યો તો એને.
હા
નોટબુક કે શું અપવા ગેલો તો ઈ.
હા, બરાબર.
હા
હા એ, એના લીડેમ થોડી ઈજ્જત જતી નહી પણ આયુ પણ એમ એમ છો ના એ હા હ એમ ના ના ના નાના હોય ત્યારે એ પ્રોબ્લેમ આવતી હોય છે, મોટે ભાગે.
હા
પાછી એ સુધરી જાય છે.
હા
પર વારતો લાગેજ, કારણકે એમ લવમાં પડેલા માણસો એલા વેલા નીકળતા ન તમે જાણીએ ને.
હા એ ઘણા વ્યક્તિ એવા છે, કે જે એકવાર બધા પેલું થયું છે, તો પણ એ ઘણી વાર એવું કર્યું છે, તો પણ પડ્યા જ કરે છે.
હા એ, અરે બાબા.
એમને સુધારવા જોઈએ, મિત્ર એવો જોઈએ.